જય શ્રી કૃષ્ણ કેમ છો
હું મજામાં તમે કેમ છો ઘરે કેમ છે વધુ બરાબર શું કરી રહ્યા છો
સવારનું કામ કર્યું અને હવે થોડા ફ્રી થયા છે એટલે પછી મેં કીધું તમારાથી વાત કરી લો
બરાબર હું પણણા ઓિસતા કોમ્પ્યુટર પીસીજ ચાલુ કરી હતી મેં
હા હા એટ
ટેકનોલોજીનોો ઉપયોગ કરીને આપણે કેટલી બધા હા
હલો હા એ કીધું કે ટેકનોલોજીપું જે ડેલી રૂટીન છે
ડેલી રૂટીન છે આપડું તે એકદમ ઈઝી કરી દીધું છે એનું મહત્વ પણ આપણા જીવનમાં ખબ બ બહુ છે
બિલકુલ સાચું કહો છો તમે ટેકનોલોજી આપણા માટે ઘણી બધી બાબતો છે સરળ બનાવી દીધી છે આપણે એનો ઉપયોગ શિક્ષણ માટે ઓનલાઈન અભ્યાસ કરી શકીએ છે મોબાઈલ અને ઇન્ટરનેટ થી માહિતી મેળવી શકી છે પછી બેન્કિંગ અને પૈસાની લેવણ દેવણ માટે પણ આ બહુ ઉપયોગી છે પછી આપણે કોઈ પણ ઘરે બેઠા ઓનલાઈન શોપિંગ કરી શકીએ છ છેએ અને ડોક્ટર્સ સાથે ઓનલાઈનપોઈન્ટમેન્ટ અને સલાહ પણ લઈ શકીએ છે અને નવી અને ભાષાઓ શીખવા માટે પણ ટેકનોલોજી નો વિશેષ ઉપયોગ કરી શકીએ છે કામ અને વ્યવસાયને આગળ વધારવા માટે તો ટેકનોલોજી બહ છે આજે લોકો કેટલી દૂર બેઠેલા લોકો સાથે પણ આ ટેકનોલોજી ના કારણે વિડીયો કોલ કરીને રૂબરૂ થઈ શકે છે ટેકનોલોજી એ આપણા જીવનમાં જીવનને ઝડપ અને સરળ બ બનાવામાં મદદ કરે છે
હા એ તો તમે સાચું કીધું અને જોને ટેકનોલોજી ના કારણે આપણને જે માહિતી એ મેળવની એકદમ ખૂબ સરળ બની ગઈ છે અને જ્યાં સુધી બને ત્યાં સુધી આપણને સાચી માહિતી મળે છે અગર આપણે ટ્રસ્ટેડ વેબસાઇટ ક તો ટ્રસ્ટેડ એરિયાથી આપ માહિતી લીધી હોય તો અને વિદ્યાર્થીઓ પણ હવે તો ટેકનોલોજી ના વજથી ઓનલાઈન શિક્ષણ એ લોકો પ્રાપ્ત કરી શકે છે હવે સમજી લો મને કોઈ મુંબઈની યુનિવર્સિટી કા તો પછી બેંગ્લોરની યુનિવર્સિટી ટી માિત ભર્મો હો તો મેં ડાયરેક્ટ ત્યાં જઈને નહી ભણાતું હોય મારથી મારા પાસે એટલા પૈસા પૈસા ના હોય તો હવે યુનિવર્સિટીઝ લોકો ઓનલાઈન ઓલું ડિસ્ટન્સ લર્નિંગ નુ ઓપ્શન પણ આપે છે. એટલે આપડે ઘર બેઠા બેઠા ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરીને એમનો જ કોર્સ છે તે આપણે પૂરો કરી શકીએ છીએ એ પણ કેટલી સારી સુવિધા છે, કે લોકો કેથે પણ બેસીને અ પોતાનું જે ભણતર જે છે તે પૂરું કરી શકે છે. એમાં કોઈ અટકણું નહીં આવે અને હવે તો લોકો અં જે વિડીયો કોલ પર બી કા તો પછી નોર્મલ કોલ પર બી ડોક્ટર લોકો આપણને બધી પ્રિસ્ક્રિપ્શન આપાી દે છે, કે તમારને આ થતું છે, તો તમે આ દ આ દવા લઈ લો તો પછી એ પણ આપે કેટલું આમ સારું છે, અને આપણને ઝડપી થી મદદ મળી જાય છે. અને ખેડૂતોને પણ નવી ટેકનોલોજી નો ઉપયોગ કરીને એમને ખેતીમાં કેટલું ઉત્પાદન મેળવી રહ્યા છે લોકો.
બિલકુલ સાચી વાત કહો છો તમે હા બધા જ ક્ષેત્રે ટેકનોલોજી એ પોતાના અ પ ગ પસારી દીધા છે હવે તો હવે તેમ જેમ તમે કહો છો જે પ્રમાણે ખેતીમાં પણ વિકા સ માટે આપણે બહુ જ ટેકનોલોજી નો ઉપયોગ કરી શક કીએ આધુનિક મશીનો નો ઉપયોગ કરી શકીએ છે પછી હવામાનની માહિતી અને નવીન પદ્ધતિઓથી આપણે ખેડૂતો માટે તો બહુ જ મદદરૂપ થ બની શકે છે. અને ઉદ્યોગોમાં પણ ટેકનોલોજી ના કારણે જ ઉત્પાદન વધ ધારે વધી ગયું છે, હવે તો અને પરિવારમાં પણ જો ટેકનોલોજી દૂર રહેલા લોકોને લોકો સાથે સંપર્ક સરળ બનાવવામાં મદદ કરે છે. પછી મોબાઈલ અને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા આ આ આ એ દુનિયાને એક જગ્યા થી બીજી જગ્યાએ જોડવા માટેનું એક વિશેષ અ સાધન બની રહ્યું છે હવે તો, અને ટેકનોલોજી એક એવો સાધન છે, જેનો ઉપયોગ કરી ને આપણા જીવનમાં પ્રગતિ અને સુવિધા બંને એ ક સાથે મેળવી શકીએ છે.
હા એ તો તમે એકદમ જ સાચું કીધું અને અ જો કે ટેકનોલોજી ઘણા ઘણા ફાયદા તો છે, પરંતુ અગર આપણેે એનો અતિરેક ઉપયોગ કરીએ તો પણ આપણા માટે નુકસાનકારક પણ બની શકે છે હવે મોબાઈલ છે, છે અને ઇન્ટરનેટ વધુ પડતું ઉપયોગ કરીએ તો આપણા આંખો પર અસર પડી શકે છે, પછી આપડો સમય બગડી શકે છે, પછી આપણી શરીરની પ્રવૃત્તિ જ આમ ગ ઓછી થઈ જાય છે, આપડે કઈ કરતા જ નથી તો આપ ફિઝિકલ એક્ટિવિટી એકદમ બંધ થઇ જાય છે તેથી ટેકનોલોજી નો સમજદારી પૂર્વક અગર આપણે યુઝ કરીએ તો ખુબ સારી વસ્તુ છે.
બિલકુલ આ તો તમે બિલકુલ સાચી વાત કીધી કોઈ પણ સિક્કાના બે પાસા તો હોય જ છે, એટલે ટેકનોલોજીની જેટલી ઉપયોગિતા છે, એટલા નુકસાન પણ આપણને જોવા મળે છે પછી જો આપણે ટેકનોલોજી નો ઉપયોગ કરીને જયારે આપણા વિડીયો કોલ અને મોબાઈલમાં આટલા વ્યસ્ત થઈ ગયા છે કે લો કો વચ્ચે સીધી વાતચીત હવે ઓછી થઈ ગઈ છે, વધારે પડતા નજીકમાં બેસેલા લોકો પણ ફોનમાં એટલા બિઝી હોય છે, કે એમના નજીકમાં બેઠેલા વ્યક્તિ નો હાલચાલ તો નથી પૂછતા પણ દૂર બેઠેલા વ્યક્તિ સાથે સોશિયલ મીડિયા સાથે વધારે જોડાયેલા રહે છે, અને મોબાઈલ અને ઇન્ટરનેટ ના વધારે ઉપયોગ કરવાથી થી આપડો સમય નો પણ બગાડ થાય છે, અને બાળકો પણ અ અ વધારે પડતું ટેકનોલોજી નુ અભ્યાસમાં ઉપયોગ કરીને પોતાની મગજ શક્તિનું ઉપયોગ નથી કરતા એટલે વિચાર શક્તિ ઓછી થઈ જાય છે, મહેનત પણ નથી લાગતી એટલે વધારેથી વધારે ટેકનોલોજી પર નિર્ભર થ થવા લાગી ગયા છે. તો આ પ્રમાણે ટેકનોલોજીના જે સારા ફાયદા છે, એના સાથે સાથે ગેરફાયદા પણ જરૂર છે.
હા અગર આપણે ટેકનોલોજીને એકદમ અ મર્યાદાપૂર્વક યુઝ કર રીએ તો એમાં કઈ પ્રોબ્લમ નથી જેમ કે હવે આપણા ફોનમાં અગર આપણે ઇન્સ્ટાગ્રામ સોલ્વ કરવું છે તો આપણે એમાં એક લિમિટ લ રાખી દેવાની કે મેં પંદરથી ત્રીસ વીસ મિનિટ સુધી વધારે સ્કોલ કરા તો મને એક મેસેજ આવી જશે ભલે એ આપડા ફોન આપે કે પછી ઇન્સ્ટાગ્રામ આપે તો આપડે શું આપડે ચોકડ ના થઈ જ હા ભાઈ મારી હવે વીસ મિનિટ પૂરી થઈ ગઈ છે હવે મારે ફોન સાઈડમાં મુૂકી દેવાનો એવી રીતે આપડણે જેટલી બી આમ એન્ટરટેનમેન્ટની એપ્સ છે તેના પર આપણે આવી રીતે કરી શકીએ છીએ તો શું આપ આપણું આપણને જે એન્ટરટેનમેન્ટ જુએ છે તે પણ મળી જાય અને આપણો સમય પણ વધારે ન ભગે અવડ
બિલકુલ સાચું કહો છો તમે અને એક બીજી વાત પણ છે કે આપણે સોશિયલ મીડિયા પર કોઈ પણ માહિતી છે એ બહુ ઝડપ થી ફેલાય છે પછી એની ખાત આપને કરવી હોય છે કે સાચી છે કે ખોટી છે તો આ એક એની ડિસએડવાન્ટેજ છે કે એમાં ખોટી માહિતી પણ બહુ ઝડપથી ફેલાય છે અને તમને ખબર જ છે કે ઓનલાઈન ઠગાઈ અને સાયબર ગુનાહો આ તો હવે દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે તો એના માટે સાયબર સિક્યોરિટી જેવા સાધનો ન પણ ઉપયોગ આપણે કરીશ શકીએ છીએ જેનાથી આપણે અ સાઈબર ક્રાાઈમ થી બચી શકીએીએ
હા એ તો તમે સાચું કીધું અને આપડે જે ઓનલાઈન ઓનલાઈનમાં આપ આપ પર્સનલ માહિતી આપવા પેલા સો વાર વિચારવાનો હા અગર વેબાઈટ ટ્રસ્ટેડ છે તમેને તમારા આજુબાજુ વાળે કોઈ યુઝ કર્યું છે તમારા સગા સંબંધીઓ યુઝ કર્યું છે અને એ લોકો કહે છે હા સેફ છે તમે આમાં જે ઇન્ફોર્મેશન માંગે એ આપી શકો છો તો આપણેે આપવું જોઈએ પર અગર કોઈ વેબસાઇટ એવી છે જ્યાં આપણને કઈ ખબર જ નથી ને એ લોકો આપડી પર્સનલ ઇન્ફોર્મેશન માંગે છે તો આપણે નહી આપવું જોઈએ એ આપણે સાચવેથી જાળવી જોઈએ ને અગર સમજી પે આપડે આપી બી દીધું ગલતી ગલતીથી તો મે બી એ લોકો આપણી પર્સનલ ઇન્ફોર્મેશન ન મિસયુઝ કરીને આપણા બેંક અકાઉન્ટ સુધી પહોંચે મે બી આપડું બેંક અકાઉન્ટ આખું ખાલી કરી શકે છે લોકો
બિલકુલ હા એટલે જ તો સાયબર ક્રાઈમ કેટલા વધી રહ્યા છે એટલા માટે આપણને સાયબર સિક્યોરિટી આ સાયબર ક્રાઈમ જ આવે છે કે આપણે કોઈ રીતે ઇન્ટરનેટના માધ્યમ થી આપ સાથે જો કોઈ ધોકધડી થાય તો એક સાયબર ક્રાઈમ નો જ હિસ્સો છે તો એના માટે આપણે અ સાયબર સિક્યોરિટી નો ઉપયોગ કરવો જોઈએ લોકોને આ વિશેષ માહિતી નથી એટલે લોકો મતલબ વધારે પડતા ઠગાઈ જાય છે
હા એ તો સાચું કીધું અને જે લોકો જાણીતા હોય છે તે લોકો આપણેે એ લોકોએ જે જાણીતા ન થ હોતા તે લોકોને જાગૃત કરવું જોઈએ આ બાબતે તો અને મેં તો કહું છું કે વધધારે છે ને પોતા મતલેબ પોતાના બેંક અકાઉન્ટમાં કા તો ફોનમાં કઈ બી જગ્યાએ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન રાખવું જોઈએ કે એક વાર તમે તમારું પાસવર્ડ નાખો અને એક વાર તમારે લોગ ઇન કરવું હોય તો તમારા ફોન પર ઓટીપી આવે તો શું આપણને પણ ખબર હ કે હા મેં દસ વખત લોગ ન કર્યું છે તો મારે દસ જ ઓટીપી આવવા જોઈએ અને આગર જો એના અને વધારે ઓટીપી આવશે એના બદલે આપણને તરત ખબર પડી જશે કે હા કોઈ મારા અકાઉન્ટને હેક કરવા માંગે છે
બિલકુલ સાચું કહો છો તમે તો આ વિશે માહિતી ટેકનોલોજી તો આપણા જીવન ન એક અનન્ય ભાગ બની ગયયો છે તો એ તો આપણા ઉપર છે કે આપણે એનો ઉપયોગ કેવી રીતે કરીએ તો આ વિશે માહિતી મેળવીને બહ જ સારું લાગ્યું અને આપણા જીવનમાં જે ટેકનોલોજી ન સ્થાન છે એને આપણે મર્યાદ મર્યાદિતમાં મર્યાદામાં રહીને જો ઉપયોગ કરીએ તો એ આપણા માટે બહુ ફાયદેમંદ છે તો ચાલો હવે બીજા વિષય પર જરૂરથી આના ચર્ચા કરીશું ફરી મળીએ જ શ્રી કૃષ્ણ
હા જય શ્રી કૃષ્ણ